હલો
બોલો આવાજ આવે હલો હલો હવે આનું સુ કર હલો બસ અમે હ
હ હ તમે
હલો ચા પી
ના હવે જાઓ
ના હ હ જવું છે એમ હમ્મ અમે નઈ ને બેઠા
હા તમે કોણ છો બીજું નાવ છે
ને આવું તો પડે જ ને અમે તો સવારે વહેહલા મોર્નિંગ માં ઉઠી જવાનું બ્રશ કરવાનો બે નંબર જવાનું અને પછી નાહવાનું દીવાબત્તી કરવાની પછી ચા પીવા જવાનું
એ તો હું આવું એટલે જ મને કરવાની ઉઠવાનું જ નહ ગમે એટલા ઉઠાડતો હોય
પણ તાર તો મને ઊંઘ ન તો ખબર હો સાત વાગે ઓટોમેટિક ઓખ ઉઘડી જાય એમ થઇ જાય કે ભાઈ કપડા ધોતા હશે મારા લેટ થઇ જશે કપડાં એ હટા લે જએ એના તક ન વ
હોય તો શું કશું ચિંતા ના હોય ગમે એટલા મોડા ઉઠાતું હોય
ઓ એ તો અમે ધોવાના જ છે ને કપડાે શું ચિંતા હોય એ તો રોણી લાઈફ એ ત હ રોણી લાવ છે તો હવે શું કરે એટલું થાય હ અ મને એવું ના કરે અમાર શું કરવાનું.
આપડે કોઈ કચરા, પોતું કરવા આયું તો નહી ઘરે.
એક દાડો આઇતી જીનલ રવિવાને.
એવા
હંક
હવારે
હમ હવારે, હવારે નવ દહ વાગે જેવું. હું બાર જતો રયોતો એ આયી તાર હંક. તબ્બો ભરીન બટાકા ગ્યા.
તમેં નહિ જમ્યા?
હમ બોલો, એક દાડો આઈતી. કચરા પોતું કરીન જતી રઈ વડી પાસુ એવુંન એવું થઈ જયું સ હવ.
હ થઈ જાયન હવે તો આવાની છે ન હં નઈ આવાની.
કયો તમે. એ ફઈએ કીધું હશે તે આયી હશે. આપડે કીધું નતું હોમેથી.
હમ મે કીધું નહી મને કોઈ દાડે ક્યારે. જાજે કચરા પોતું, અને એવુંન એવું થઈ જાય કોટું જા.
મેં નહી કીધું તું બય મે ત કોઈ કીધુંજ ન કશું કચરા પોતું કરવા કોય નહી એવ ફઈએ કીધું હશે તો વળી એટલે. બોલો ચેવી લાઈ આમ હોય દોરો હોય દોરો શું કેવાય ઓને.
આને ચેન કહેવાય માધુરી હજુ ફોટો નહી પાડે પાડો એટલે મે તમે
એતો મને વિશ્વાસ હોય ગળાઓ હુધી તમારા ઉપર ઓમેય પૂરેપૂરો.
હમ.
એ તમે રયા ને મન નહી મૂકવાની વસ્તુ એતું જોઈ લીધું મે.
શું મનની મૂકવાની કોઈને મિલી નહીં કો કોઈ મેલવાની ત અરર ચી બાજ થી ઑમ તાચ
અને વસ્તુ મને પણ કશું વોધો નહી તો પણ હૈડન તો. એ તો એતો થઈ પડશે કોઈ વોંધો નહી હૈડોન એતો. સે મને સી ખબર.
મારે હવે શું કરવાનું આવાનું મને હરકું કેજો એટલે ખબર પડે.
એમ નહી, હવે તું એમ, તું એમ ખાલી વિચાર કર કે પપ્પા નહી અન મું- તન આઈન લઈન જતો રઉ તો પપ્પાન એ ચેવું થાય, કે મું નતોન એ આયાન આઈન
એટલે એમ મુું નહી કેતી. તો પસ તમે ના આવું તો હું એકલી આઉ. તો પહી મા કુંમારવા ના જવું તો ક અમન બધાન એવું ના થાય ક ઓય તો આઇ.
તો વ બીજું તો હું શું કરું કે આ વાત એક ધચાણું થાય રું ઑમ તો યાર કે.
તો એક દાડો વધાર નહી રો તમે.
એકદા વધાર ચેવીત રેવાનું.
પણ સોમરનાથ કેતા તમારે રેવાની હે.
સોમવારનું રહેવાનું થાય પણ સોમવારન પપ્પા છોક આવતા રેવા ના યાર.
સોમવારના તો આવતા જ રહેવાના હિ કીધા.
તે આમેય સોમવાર ના પપ્પા ર તો. સોમમાં નાખ, ચ સોમવારે ના આવે પણ સોમમારને ઉજળી અચ્છા શુક્રવાના હોથી જવાના શુક્રવારની કોઈ પોકે નહી ઉજળ નાખે ને શનિવાર નાખે ર
એવું નઈ જો શનિવારનીની નખાવાની એકદમ
હમ્મ.
પછી રવિવારની એક તર નખાવાની
હમ્મ.
પછી સોમવારની વેલી નખાઈ યાંથી નીકડી જવાનું
જો કયો, તો એમ નહી સોમવારના આમુક વધો નહી સમમાનો હું રહું તો તને સમવારનો લેવા આવું તો ખાલી કુંવારો ત્યાં રહેવાનું કેટલું થાય કલાક ભરી વધારે બપોર પછી નીકળી જવાનું થાય. હું તો ન હતું કરીને મોઝું, હું શું કરું હવે એમાં, હું હલવાઈ ગયો હું
એમ નઈ, તમે મને રવિવાર ના લેવા આવો પડે સોમવાર ના આવશો?
રવિવારે લેવા આવાનું, વળી સોમવારે કેમ આવું?
એ પપ્પા ને મને તમે આવજો, સોમવારના આવજો તમે
એમ નાઈ કરાઈએ યાર, તું હમજતી નહીં વાતને યાર
બસ તો ફિર બેન ક્યાં જતો, તમારે એટલી આપતી બસ
ધારે એ ક નહી, એ ક નહી પણ આપડે તો હમજવું પડે કે ના હમજવું પડે યાર
એમ નહી, આપડે તો હમજવું પડે પપ્પા તો ના કેય ઈ તોક કેવાના છે યાર એટલે તારે એમ, ઈ હોય હાજર હોય તો ચાલે આપડે એમ
કર શની ને રવિ, હમ્મ. શુક્ર, શનિ, રવિ તૈણ દાડા થય તો શુક્ર, સની તો રજા હશે ને